હાલો જય શ્રી કૃષ્ણ,
હા જય શ્રી કૃષ્ણ મજામાં
હા તો અ જે આપનો ટૉપિક છે ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ
હા આ વાત કરવા માટે હું એક્સાઇટ છું.
હા તો આજકાલ ઓનલાઈન શોપિંગમાં તો ઘણા બધા ફ્રોડ થાય છે.
હા એ તો છે. ઓનલાઈન શોપિંગ કરવા કરતા ઓફલાઈન શોપિંગ સારી છે ઓનલાઈનમાં અમુક વાર હોય છે સસ્તું અને સારું પણ અમુક વાર આવી શકે છે પણ ઓફલાઈન જેટલું કરું એટલું સારું કહેવાય
આ બંને શોપિંગની પોતપોતાની વિશેષતાઓ છે તમને જે રીતે ફાવે એ રીતે શોપિંગ કરવી જોઈએ.
હા, ના એ તો બરોબર છે. જે તમને અનુકૂળ લાગે એ રીતે તમે કરી શકો છો.
હા.
હા ઓનલાઈનમાં હા બોલોને.
જંગલ,
હા ઓનલાઈનમાં અમુકવાર એવું થાય છે, કે જે પ્રોડક્ટ આપડે. અ એક્સપેક્ટ કર હોય એ આવતી નથી, આપડે પછી રિટર્ન કરવી પડે પછી. જો કદાચ રિટર્ન પોલિસી ના હોય તો પણ થોડીક કદી દકત થાય છે.
હા ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન શોપ. શોપિંગમાં ઘણી વખત એવું થાય છે, કે એપમાં જે ફોટો બતાવેલો હોય એ એ ફોટા એવું. પ્રોડક્ટ આવતું જ નથી, અને ક્વૉલિટી પણ કોઈ વાત ખરાબ આવી જાય છે. કે કોઈ બીજું જ પ્રોડક્ટ આપી દે છે.
હા, હા. અને ઓફલાઈન હા થોડુંક મોંઘુ પડે છે, આપને ઓફલાઈન પણ સારું કેહેવાય, ઓફલાઈન પણ.
હા.
અને ઓનલાઈન આપડે જો રિટર્ન પોલિસી હોય ને તો સારું કેવાય, આપને અનુભવ. ગુડ ડે.
હા એજ ઓનલાઈનમાં આપ. આપણે લેતા જ પહેલે જોઈ લેવું જોઈએ, કે રિટર્ન થાય છે, કે નહીં. અને કેશબેક મારશે કે નહીં એના પછી. અને જે ટ્રસ્ટેડ વેબસાઇટ કે એપ્સ હોય. ત્યાંથી જ આપણે શોપિંગ કરવી જોઈએ, જેથી આપનું કોઈ નુકસાન નહીં થાય.
હા મારે જ એકવાર હા બોલોને.
ઓનલાઈન શોપિંગમાં આપણે. આપ આપણા સાથે સ્કેમ ના થાય એના માટે આપણે. અ કસ્ટમર રિવ્યુઝ જોઈને જ પરચેસ કરવું જોઈએ પ્રોડક્ટ.
હું હા એ સારું એ સાચી વાત છે. અનેને. હા આપણે એ પણ જોવું જોઈએ, કે જો કેશ ઓન ડિલવરી હોયને. તો એ સારું પડે આપણા માટે. કેમ કે, અમુકવાર એવું થાય કે ઓનલાઈન પેમેન્ટ કરું હોય આપે. નેટ બેન્કિંગ કર્યું હોય તો પણ. એ પેમેન્ટ આવવામાં પણ પ્રોબ્લેમ થાય છે.
સાચી વાત છે.
હા એક પણ મારે પણ એવું જ થયું હતું. તો તે પછી તો હું કરતી જ નથી. કે આપડે અ આવવામાં આવી તો જાય છે, પણ પ્રોબ્લેમ પડે છે, વધારે.
હા એ તો છે, અને પણ કેશ ઓન ડિલિવરીમાં એવું છે, કે આપણેને ત્રીસ ચાલીસ રૂપિયા વધારે આપવા પડે છે.
હા ઈ, હા ઈ છે.
એક્સ્ટ્રા પે એ ચાલી જશે હું છે, પણ આપણે ઓનલાઈન પે કરી દઈશું. ને આપણું પાર્સલ ઘરે જ નહીં આવ્યું તો?
હા એ પણ થોડક દિક કથા એવું છે એટલે સૌથી સારું એ છે કે આપણે ઓફલાઈન જે અ કરી શોપિંગ એ સારામાં સારી છે.
હ આપણે ઓફલાઈન શોપિંગમાં એએ એક આપણો ફાયદો એ છે કે આપણે પ્રોડક્ટ જે છે એ પર આપણે ચકાસીને લઈ શકીએ છીએ એને આપણેે હા જોઈને લઈ શકે છે સારો છે તપાસીને હા
હા એને કાપડની ક્વોલિટી કેવી છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. માર્ગેનિંગ પણ થોડુંક કરી શકીએ છીએ
બરાબર છે અને આપણું-' એક એ છે કે આપણે ત્યાં પૂછીને પણ જઈ શકીએ કે આ રિટર્ન થશે કે નહીં તો આપણે નહી ગઈ તો આપણે પાછું રિટર્ન બી કરી શકીએ પ્લસ આપડે કોઈ કપડાં કે શૂઝ લેતા હોય તો આપણે ત્યાં ટ્રાય કરીને પણ લઈ શકે પણ ઓનલાઈનમાં તો ટ્રાય કરવાનો ઓપ્શન જ નથી આવતો
હા એ પણ બરોબર છે એટલે અ ઓફલાઈન કરતા આપડે ઓફલાઈન સારું-' રે છે આપડે શોપિંગ કરવું ઓનલાઈન કરતા
એ પણ છે.
હા ઓનલાઈનમાં થોડુંક આપણે પ્રોડક્ટ અમુક વાર સારી પણ આવી જાય છે એવું નથી કે નથી જ સારું અ અમુક વાત સારું પણ આવી જાય છે પણ વધારે ફ્રોડ વધારે થાય છે.
હા અને ઓનલાઈનમાં બેનિફિટ એક એ છે કે ત્યાં ઘણી બધી ઓફરો મળે છે. છે આપણે ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે સેલ પણ લાગે છે પાછી
હા
અને આપણે ઇફ વકૅ આપણે કોઈ જોબ કરતા હોઈએ અને આપણે શોપમાં જવાનો ટાઈમ નહી હોય તો આપણે એ ઓર્ડર કરી શકીએ કે તો આપણે શોપમાં જવાનો ટાઈમ બચી બચી શકે છે.
હા એ સાચી વાત છે.
અને આજના સમયમાં તો બધું જ ઓનલાઈન આવી જતું છે. સવારે દૂધ થી લઈને રાત્રે આઈસ્ક્રીમ બધું જ આવી જાય
બધું જ હા અત્યારે તો આપડે આ કઈક આપણે જરૂર પડી કે આપડે રસોઈ બનાવી તો પાંચ મિનિટમાં આવી જાય હા, એટલે એ પણ અમુક વાર સારું છે.
હમમ અને ઓફલાઈનમાં એક આ વાત પણ છે કે આપણે જવાનો અ ટાઈમ આપણો વેસ્ટ થાય છે અને પછી ત્યાં જઈને ભીડ રે તો પછી વેઇટ બી કરવું પડશે અને પાર્કિંગમાં પણ આપને પાર્કિંગ ની સવારી નહી મળી તો હ અને પણ પ્લસ ટ્રાફિક પણ લાગે છે વચ્ચે
હા તો અને અત્યારે આપડે જોઈ તો ટ્રાફિક નો પ્રોબ્લેમ પણ વધારે છે.
હા
હા પણ છે
બરાબર.
બેઈ ના અલગ અલગ છે કે ઓફલાઈન આપણેે અ કરીએ શોપિંગ તો પણ ફાયદો છે ઓનલાઈન કરે તો પણ ફાયદો છે. છે બાઈને નુકસાન પણ છે બેઈના અને બે ના ફાયદા પણ છે.
સાચી વાત છે એકદમ બંને ના ની વિશેષતાઓ છે તમને જે ફાવે એવી રીતે લેવું જોઈએ.
હા.
અને આજે તો ઓનલાઈન શોપિંગ પણ બધા જ કરે છે ફ્રોડ થાય પણ છે પણ એનું સોલ્યુશન પણ મળી જાય છે.
હા. એ છે કે આપડે કમ્પ્લેન કરી તો પણ થઈ જાય છે.
હા એજ આપને પ્રોબ્લેમ નુ સોલ્યુશન તો એ લોકો કાઢી જ લેતા છે.
હા.
પણ એજ છે કે આપણે જે ટ્રસ્ટેડ એપ ને વેબસાઇટ હોય ત્યાંથી જ શોપિંગ કરવું જોઈએ. નહી તો પ્રોડક્ટસ નુ લો ક્વોલિટી આવી શકે છે એવુ પણ
હા એ પણ એ પણ જોવું જરૂરી છે. કે આપને હા. છે આપડા શું કેવાય ઈન્ડિયામાં એવી બે ત્રણ એપુ છે કે જેમાં આપણે ભરોસો કરી શકીએ છીએ બીજી અત્યારે જે નવીન નવી લોન્ચ કરે છે એમાં થોડીક ટ્રસ્ટ ના કરી શકીએ આપણે વિશ્વાસ ના આવે એટલો બધો આપને
અને એક ઓનલાઈન શોપ પિંગ ના લીધેને એક આ પણ નુકસાન થાય છે કે જે આપણે ગરીબ લોકો જે મહેનતથી શોપ ખોલે છે. પણ હવે તો બધા લોકો ઓનલાઈન જ શોપિંગ કરે છે તો એ લોકો નુ બી નફો થાય છે. ખોટ થાય છે.
હા હા હા હા એ વસ્તુ પણ છે. કે એ લોકોને થોડીક દિક્કત થાય છે.
હ હ
અને એ લોકો માટે પણ અત્યારે તો આ શું કેવાય જેવું ઓનલાઈન આપણે શોપિંગ કરી છીએ તો એ લોકોએ એ પણ થોડુંક કર્યું છે એ લોકો માટે કે એ લોકો એમની વેબસાઇટમાં જઈને પણ એ લોકોને પ્રોડક્ટ અ આપી શકે છે
હા ને હવે તો બધાએ ઓનલાઈન બિઝનેસ ચાલુ કરેલો છે વોટ અપ પર પછી ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર ચાલે છે
હા.
ઓનલાઈન શોપિંગ બધી જગ્યાએ કે પણ નથી થતી હવે જે ગામડામાં નેટવર્ક ના આવ હોય તો ત્યાં તે બાજુ તો ઓનલાઈન શોપિંગ થાય જ નહીં.
હમ્મ હા એ છે.
હા.
હા
ન ઓનલાઈનમાં તો ઓનલાઈનમાં તો મારી સાથે એવું થયું છે કે એક વાર મેં જુલરી ઓર્ડર કરેલી હતી અને એ છસો રૂપિયાની જેવી તો હવે છસો એટલે તો વધારે જ ત્યા કોલિટી સારી જવી જોઈએ પણ બે વાર યુઝ કર્યા પછી એ બ્લેક પડી ગઈ તો હવે મારાથી એને રિટર્ન પણ નહીં થયું મારા પૈસા સા તો ગયાયા
હા મારે એક વાર હા મારે એકવાર એવું થયું તું કે કે ભાઈ મીશોમાંથી મેં એમાં તો શું અ આપડે હોય જ છે ઓફર મહિને મહિને કે લાસ્ટ ડેટ હોય કે પેલી તારીખ હોય કે છેલ્લી ત્યારે કે એ લોકો ઓફર રાખે જ છે તો મેં એક મેં પણ એક સેટ મંગાવ્યો હતો તો મારા શું કેવાય મેં વિચાર્યું નતું એમ સારું આવ્યું ત મેં કીધું પેલી વાર મને બ
હા એવું પણ સારું પણ આવી જાય છે આપણે એક્સપેક્ટ કરીએ એના કરતા ક્વલિટી સારી બનાવી છે
હા હા અને એની સાથે એક ગિફ્ટ પણ ફ્રી આવે તો હું બહુ જ ખુશ થઈ ગઈ હતીી
હા સારી વાત છે આ તો તો તમે કસ્ટમર રિવ્યુ જોઈને જ લેવું જોઈએ હાને
હ અમુક વાર એવું પણ થાય
રિવ્યુ આપડે જોઈને લઈ પણ તો પણ અમુક વાર સારી ક્વલિટી નું નથી આવતું
બરાબર એ પણ છે
એટલે કે અમુક શું એટલું બધું ખબર ના હોય એ લોકો રિવ્યુ સારા આપી દે જેમ કે મારા જેવા પણ હોય અમુક કે મને થોડીક દયા આવે એટલે હું આપી લઉ
એવું નહી કરવું જોઈએ બીજા કસ્ટમર્સ ને પછી બેડ ક્વોલિટીની વસ્તુઓ મળશે
અવાજ કપાય છે થોડોક
એના એવું ખોટો રિવ્યુ ના આપવો જોઈએ પછી બીજા કસ્ટમર્સ ને પણ કન્ફ્યુઝન થઈ જશે ને
હા એ પણ સાચું છે પણ તો એ આપને થોડીક દયા ભાવ નથી
હ કઈ નઈ કઈ નઈ તમારી સાથે વાત કરીને બહ મજા આવી મજા આવીને બહ બધે ઇન્ફોર્મેશન મળી થેન્ક યુ
હા થેન્ક યુ પણ મને પણ મજા આવી તમારી સાથે વાત કરીને બાય